અ અવાજ આવે છે?
હોવ હોવ
હાં શું કરો છો?
બસ મજ ખાઈ ને હાલ બેઠા જ છીએ બોલો બોલો કેવું આઈપીએલ બાઈપીએલ જો નઈ?
હા હા જોવ છું ને હા હમણાં જોઈ એલસીબી જીતી એ.
હા બરોબર બેક ટુ બેક વીલીસીલ ટ્રોફી જી તી હતી રે
હા હા તે છેલ્લા અઢાર વર્ષમાં નઈ જીતી ને આ વખતે તો લગાતાર બે વખત જીતી હવે શું કઈ શકાય કદાચ તીજા વર્ષ પન જીતી શકે આઈ
હા હા ઈ વાત તો બરોબર અને હાલી ફેર તો વૈભવ સૂર્યવંશસિ વોરેજ કેપને સુપર સ્ટાઈકર ને બધાં લઈ ગ્યુ ખરી એવોર્ડ મોસ્ટોફલી.
હા આ વક્તે જે સૂ સૂર્યવંશી જે હીરો ઈ મસ્ત રમતો હતો.
હા ઈ વાત હાચી બ બઉ મસ્ત રમતો નાની ઉંમર માં ઇન્ડિયન ટીમ માં ડેબી પણ કર્યું એને એ એમાં
હમ્મ હા છે બધાં કે કે પંદર વર્ષની ઉંમર માં હ પંદર વર્ષની ઉંમરનો છોકરો છે પન જેની બેટિંગને આપણે જોઈ તો ભઈ એક નંબર હતી હો ભઈ. એવી તો આપણે અત્યાર સુધી મેં એ નહી જોઈ એમ.
અન પસી નાના બોલમાં સૌથી વધુ હતા ઓછા બોલમાં સૌથી વધારે ફિફ્તી મારી અને સેન્ચુરી મારવાનો રે કોડેય એની પાસે છે ને ક્રિસ ગેલ નો રેકોર્ડ તોડ નાખેલો છે અને સૌથી વધ આઈઆઈ પી એલ માં સિક્સ પણ એણ એને મારી છે.
હમ્મ હમ્મ તેને ટૂંક જ સમયમાં ઘણું બધું પ્રાપ્ત કરી લીધું એમ.
બરોબર બરોબર હમ્મ હવે આયર્લેન્ડ ને ઇંગ્લન્ડ ની સીરીરીજ આ આવે છે સામે એમાંય પણ વૈભવ સુરર્યવંશી નુ નામ છે મોઓટા પાયે
એવું એમ
હ અ
હા અને અત્યારે તો ટી ટ્વેન્ટી ચાલુ કેવું હ હ
નઈ આવ હવ હવે ચાલુ થશે ટી ટેન્ટી આઈ તો આપડે આ છવીસ તારીખે અન્ડિયા એ ચાલુ હતુ, એમાં આપડે ઈન્ડિયા એ સિરીજ જીતી જય ને હં ઈન્ડિયા એમાં એને રેકોર્ડ તોડ્યો ને પાછો અગયાર બોલ માં ફિફ્ટી મારી
એવું એમ શું વાત છે. ના હમણા તો, આ છેલ્લા પંદર દિવસથી તો એ જોઈ જ નથી એમ. ખાલી આઈપીએલ આરસીબી જીત્યુ, ત્યાં સુધી હું જોતો હતો મે
બરોબર. એમાં એમ તો ટેસ્ટમાં તો માણસ થારે મસ્ત
એવ એમ
હ એને પણ પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો એમ તો ગિલને પણ મળ્યો છે. પ્લેયર ઓફ ધ સીરીઝ નો એવોર્ડ. બે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ
હા હા! અને આ વિરાટ કોહલી ને કેમ નતો લીધો ટેસ્ટ મેચ
એ ટેસ્ટ મેચ માં એને રિટાયરમેન્ટ લઈલી જુઓને હા! એને લીધું છે. રોહિત શર્મા એ લ એ લીધું છે.
હા હા
હવે પાછો આવે છેને, વિરાટ કોહલી આપડણે ઈંગ્લેન્ડ ની ઓડીઆઈ મા
એવુ
ચૌદ તારીખે છે.
આ એરી ચૌદ તારીખે
હા આ આવી ર ચૌદ તારીખે
બરાબર. હા તો તો એ જોશું જરૂર. આ તમે મેથ વગેરે તેમાં જુઓ છો.
મેંજ વગર આપડે જીવ હોટસ્ટાર માં, સોની લીવ સ્પોર્ટ્સ મા
હા હા! એમાં કોઈ પ્રીમિયમ વગેરે ભરવાનું હોય કે, પ્રીમ જ
ના ના રિચાર્જ કરો એ પ્રમાણે હોય. હમ ફોન નું રિચાર્જ કરો ને પ્રમાણે હોય જીયો હોસ્ટસ્ટ ઓબ્લિક એવું હોય ફ્રીમાં જ હોય છે. પછી રિચાર્જ પડ જ તમારા
બરાબર હા હા હા! અમુકમાં સબસ્ક્રિપ્શન ફ્રી મળી જ તમે જે પ્રમાણે રિચાર્જ કરો, એ પ્રમાણે
હા ના અમુકમાં એવું હોય જ છે. ભહુ એ પછી ત મહિને તમારે મહિને મહિને ઓટો પે માંથી પૈસા કપવાતા હોય.
હા હા એવું પણ હોય છે.
હ એવું હોય. બોલો બોલો બીજું મેચ આમાં મેચમાં તો, કેટલીક ટીમો હોય છે ટોટલ
ટીમો એ તો મને કઈ એટલી બધી જાણકારી નથી.
અચ્છા કે દસ અગિયાર જેવી હોય છેને.
હ લગભગ હ એટલી જ હોય છે.
હ જોુઓ સૌ પહેલી જીતી, આપડી ગુજરાત ની
હા જીટી
પછી છે, આરસીબી બે પ પછી લખનઉ તો એમ પછી
કે કે આર હા દિલ્હી. કે કે આર. જેટલે પાંચ છે. હા પંજાબ છ
પછી સી એસ કે.
સાત હા હા આઠ થઈ. હા આઠ નવ જ છે.
પણ આપડે વિરાટ કોહલીને દસ હજ. હા બોલો બોલો.
આ વખતે જે તમે જોતા હો પંજાબ જે રમતું હતું એ તો એવું લાગતું હતું કે એ જ ટ્રોફી લઇ જશે. પણ તે પણ પડી ગયું.
હા છો સડંગ મે જીતીને આવ્યું તું પંજાબ પછી એમને ખબર નય નસીબ ઉપર જાયું
હા પછી તો તેને જે હારવાન ચાલુ કર્યું એટલે હાર હાર જ તેના પછી મે મેચ નથી જીત્યું અને આરસીબીએ કમબેક કર્યું એ પણ સારું હતું એને પહેલાથી જ જે હતું આરસીબી આ વખતે સારુ રમતું હતું. હા હા જે કેપ્ટન ભાઈ રમ્યો છે ન એક નંબર રમ્યો એ તો મને ગમ્યું કે ભાઈ કેપ્ટન રમ રમવો જોઈએ તો આવોજ રમવો જોઈએ.
તો સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ કે દેવામાં આવી ટીટ્વેન્ટીમાંથી
કઈ ખબર નથી કઈક પ્રોબ્લેમ થઈ હશે મને તો લાગે અને મેં એવું પણ સાંભળ્યું શું કે આજે હમણાં ટેસ્ટ મેચ ચાલુ હતી ન
હમ.
તેમાં વિરાટ કોહલીને કઈક ગૌતમ ગંભીર એમના વચ્ચે કઈક થયેલું હતું ને તેના કારણે ના લીધો. હું મેં કઈક સાંભળ્યું હતું એને વિરાટ કોહલી કીધું કીધું તું કે મારે કઈક ઈન્જરી થઈ છે તેના કારણે હું આ ટેસ્ટ મેચ નહીં રમું.
ના ના બરોબર બરોબર એમ તો આ ભુવનેશ્વરકુમાર સમી સિરાજના સારા સારા બોલર છે તો એ ઇન્ડિયન ટીમમાં રમાડતા નથી.
હા એ પણ શી ખબર કેમ એવું કરતા હશે આપણ તો એટલી બધી કોઈ જાણકારી ના હોય. અમુકને એવી પર્સનલ પ્રોબ્લેમ પણ હોઈ શકે જો કેપ્ટન પછી ના રાખે એવી રીતે
ના બરાબર એમ તો ભાઈ ગીલ તો એક નંબર બે કેપ્ટન છે. ટેસ્ટ નો અને ઓડીઆઈનો અને સેન્ચુરી ડબલ હન્ડ્રેડ મારેલા ને ઓડીઆઈમાં
હા હા રોહિત શર્મા
બરાબર આઈપીએલમાં સારામાં સારી બોલિંગ કરી હોય તો ભુવેશ્વર કુમારે બોડા લઈ જયો પણ સારી સારી બોલિંગ તો ભુવેશ્વર કુમારે જ કરી છે.
હમ આ વખતે આઈપીએલમાં પણ રોહિત શર્મા કઈ એટલું બધું ના રમી શક્યો.
ના નામ સૂર્યકુમાર યાદવનું ફોર્મ ના ચાલ્યું.
હા સૂર્યકુમાર યાદવ
કેમ ઇન્ડિયન ટીમમાં લેતા નથી ઓડીઆઇમાં લેતા નથી ટી ટ્વેન્ટી આઈમાં નય લેતા.
હા એ પણ વાત સાચી કારણ કે હાર્દિક પંડ્યા તો ઓલરાઉન્ડર છે એને તો એને લેવો જ જોઈએ હું તો કઉું
કે ટી ટ્વેન્ટી આઈનો
હા. એ તો પ્લેયર એક ન એવો પ્લેયર છે બીજો એવું કોઈ પ્લેયર જ નથી તેના જો કારણ કે તે બધું બોલિંગ પણ કરી શકે છે બેટિંગ પણ કરી શકે છે. હા ફિલ્ડિંગ પણ સારી કરી શકે છે.
બરોબરોબર બોલો બોલો બીજું ક
બસ બીજું તો હાલ તો જમીને બેઠા છીએ ઘરે
ના બળ
આગળ એક્ઝામ પણ આવી રહી છે અને મેચ પણ હજુ કઈ ચૌ તારીખે ચાલુ થાય છેને.
હ હ ના પેલા આપડે આયડ ની સામે આવશે છબ્વીસ તારીખે મેચ હ એમાં ભાઈ બસર સૂર્યવંશી નો જોવા મળશે
વૈભવ સૂર્ય વંશી
હા એમાં છે ભાઈ ભાઈ સરવંશુ નું નામ એમાં કેવ કેવા સ્કોડ પડે છે ખબર છે, જો શ્રેયસ અૈયર છે પછી છ આપડ સ્રીઓ આમ ડૂબે અક્ષર પટેલ શિવમ દુબે પણ મસ્તમ ફ તરીકે ડોલ સારો નની એ ગવા ની
હા હા હા ડૂબી તો મસ્ત અમની ભ
અ અક્ષર પટેલ છે, તિલક વર્મા છે પછી બોલર માં તો હાલીફે તો પ્રસદ્ધ ક્રિષ્ણનું નામ બધી ટેસ્ટમાં બોલે ટેસ્ટમાં બોલે ટી ટ આઈમાં બોલે પછી જ કિના પ્રિંસ યાદવ ગુનૂન બાર હસ દુબે માણસું થાર
હમ્મ
બોલો બોલોાર સાર છે, એમ તો હમણાં મહિલા વર્લ્ડ કપ જીતી જઈ.
હા હા હમણાં જ જોઈ હા બે હાજાર પચીસ માં પણ વર્લ્ડ કપ જીતી. આરસીબી પાસે પણ લગભગ છે, નહી વ તો હા પેલું આરસીબ પાસે હા બે ટ્રોફી છે. જે મહિલાઓ વુમન
હા મુમન પાછ પણ બેયા છે.
હા અને હવે અરસી ભી બોસ પાસે પણ થઈ ગ
હા બે થઈ ગઈ બે થઈ ગઈ.
હા હા
આપણું ભારતનું ઇન્ડિયાનું એક જ સપનું છે બે સપ સવીસ નો વર્લ્ડ કપ જીતવાનો એક જ સપનું છે રોહિત શર્માને વિરાટ લાસ્ટ વાર દેખવા મળશે આપણને બે સત્યાવીસ ના વર્લ્ડ કપ મા
હા હા
શ પછી રમે પછી રમે કે ના પછી એમની ફિટનેસ ઉપર જાય.
હા કોમ તો વેલો આ તો હા બરાબર આવતો
બુમરા દેખાતો નથી એ હવે આયર્લેન્ડ ને ઇંગ્લેન્ડ ની સામે દેખવામાં આવશે પત બુમરા એશિયાનમાં હૈ એશિયાન એમા
હા હા
તિલક વર્માની બેટિંગ એક નંબર હો. ઇન્ડિયા એમાં સેન્ચુરી મારી પછી ઋત ગાગવાડ સેન્ચુરી મારી
હમ્મ હમ્મ
બરોબર ને
હા બરાબર બરાબર. બીજું બીજું હા બીજું તો બસ શાંતિ જ છે હાલ તો.
હમ ન કે હવે. ના બરોબર બરોબર હવે હવે મોટો અવસર આવે છે જગન્નાથ ભગવાન નો
હા એ ક્યારે છે એ મને કઈ ડેટ ખબર નથી.
સોળ જુલાઈ એ.
હા સોળ જુલાઈ. હા ત્યાં સુધી તો લગભગ હા એક્ઝામ પતી જશે પણ કઈક એક તારીખે. કોલેજ ચાલુ થાય છે ને.
હા ચાલુ થાય છે ને.
આ પંદર તારીખે ચાલુ થાય ને એવું કઈ ક સાંભળ્યું તું.
હા પંદરે ગયો તો.
હા સોળ તારીખે બરાબર અષાઢી બીજ છે એમ.
અશાઢી બીજ છે હ વરસાદ વરસાદ આ પડતો નહી ગરમી બઉુ લાગે છે કેમ એવું.
હા એ પણ વાત સાચી હે અત્યારે મેં કઈક ન્યુઝમાં સાંભળ્યું હતું. કે ભારતમાં જે વરસાદ વરસવા માટેના વાદળો હતા તે પહેલા હતા તે અત્યારે ગાયબ થઈ ગયા હે એવું કહેવામાં આવે. કે એનો મતલબ એવું છે કે આ વખતે વરસાદ ઓછો પડશે. અને જો અત્યારે પણ કેવી. તા જ ગરમી પડે છે એમ ગરમીમાં શહેરમાં રહેવું તો ખુબ તકલીફ પડે. અને ગામડામાં તો હું રહેતો હતો ત્ય્યારે તો થોડુંક વાતાવરણ પણ ત્યાં ઠંડુ હોય. ત્યા કઈ ગરમી ના લાગે હા હાલ પાટણ જ આવે. ના પાટણ આવી.
બસ માં આવ્યા હતા કે ઇ ઇ ઇકો મા આવા તા.
હા બસ માં જ આવ્યો હતો તેમાં બસ માં પણ વધારે ગરમી લાગતી હતી.
કે ભાડાનો વધારે થયો કે ઘટાડો થયો.
હા ભાડું તો દિવસે તમે ગણો કે દિવસે દિવસે વધે જાય છે એવું છે બસમાંય. જો નોર્મલ જે સાધનો હોય. હા મોંઘવારી વધતી જાય છે અને એટલી આવક પણ નથી થતી આપણે
હમ હમણાં કંડક્ટર ની ભરતી પડી સાચી વાત.
હા હા સાચી વાત સાચી વાત એ પણ એમાં મારા મિત્રો છે બે ત્રણ જણા એમને ફોર્મ ભર્યું છે કેતા હતા કે. કદાચ લાગી જઈ સરકારી નોકરી છે તો વળી કઈ આગળ પછી જોવું ના પડે એમ
ના નીટ નુ બરાબર બરાબર. હમણાં નીટ નું પેપર લેવાનું લીક લીક થવાનું કારણ શું.
હા લીક થવાનું કારણ તો એક જ હોય શકે કે જે નેતાઓ છે એ એમની પાસે વધારે પૈસા તા હોય એટલે તે પોતાના બાળકો માટે ખરીદાવરા અને તેમનું બાળક હોય. એ વેચી દઈ અને અમુક ટાઈમ એવું પણ થયું કે. જે પબ જે લીક થઈ અને ટેલિગ્રામમાં ખબર પૈસા વેચાતા હતા પેરા પેપર લાખો લાખોમાં વેચાણા પૈસે
હમ એટલે સરકારે બાવીસ જૂન સુધી ટે ટે ટે ટેલીગ્રામ ને બેન કરી દીધું જોયું તમે.
હા હા મેં હમણાં જ સાંભળ્યું અત્યારે મારી પાસે ટેલિગ્રામ છે. પણ મેસેજ પણ નથી આવતા પછી મે સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે ટેલિગ્રામ બધ. કરી દીધું છે આ સરકારે.
બરો બરોબર કા રીચેકિંગ હતું રવિવારે પેપર એનુ.
હા હા હા રીમીત પાછું એક્ઝામ દેવ રાની એ પણ
હા બરો બરોબર એટલે હવે ના ના હવે તો બરોબર તોય અગિયાર બાર લોકો જીવું એમને ગુમાવી દીધો ને પણ
હા ગુમાવી દીધો છતાંય ધર્મેન્ર પ્રતાને